હલો.
હાલો.
શું મિત્રો મારો અવાજ તમને આવી રહ્યો છે?
હા આવી રહ્યો છે.
હ શું તમે અત્યારે ફ્રીજ છો?
હા હું હવે ફ્રીજ છું.
તમે મને થોડો સમય આપી શકશો
હા આપી શક
તો મિત્ર. આજે આપણે વાત કરીશું રમત ગમત અને ફિટનેસ. રમત ગમત અને ફિટનેસ એ માનવ જવના બે મહત્વપૂર્ણ આધાર સ્તંભ છે. સ્વસ્થ શરીર, સ્વસ્થ મન એના જીવનની કલ્પના કરી શકાતી નથી. આજના આધુનિક યુગમાં લોકો અભ્યાસ નોકરી ટેકનોલોજીમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, કે તેઓ પોતાના સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી નથી શકતા તેથી રમત ગમત અને ફિટનેસ નું મહત્વ ખુબ વધી ગયું છે. નિયમિત રમત ગમત અને કસરત. વ્યક્તિને શારીરિક માનસિક અને સામાજિક રીતે મજબૂત બનાવે છે. રમત ગમત માત્ર મનોરંજન નું જ સાધન નથી. પરંતુ તે વ્યક્તિ વિકાસ ન શક્તિશાળી માધ્યમ છે. રમત ગમત દ્વારા શ શ. સમય પાલન મહેનત સહનશક્તિ. અને ટીમ ભાવના જેવા સારા ગુણોનોો વિકાસ પણ થાય છે. રમત ગમત શરીરને તંદુરસ્ત અને સ્ફૂર્તિમય રાખે છે. ક્રિકેટ ફુટબોલ હકી કબડ્ડી ખોખો વોલીબોલ. બેડમિંન્ટન. વગેરે ઘણી પ્રકારની રોમટો છે. જે શરીરના દરેક અંગને સક્રિય બનાવે છે. નિયમિત રમત. રમવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને હાડકા અને સ્નાયુ પણ મજબૂત બને છે. તથા રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે. રમત ગમત વ્યક્તિમાં જીત અને હારને સમાન રીતે સ્વીકારવાની ભાવના વિકસાવે છે. તે નેતૃત્વ સહકાર અને જવાબદારીની ભાવના પણ શીખવે છે. રમત દ્વારા નવા મિત્રો બને છે સામાજિક સંબંધો મજબૂત બને છે. જ. કોઈ વ્યક્તિ રમત રમવું હોય તો તેને તેની ફિટનેસ પર પણ ધ્યાન રાખવું પડે છે. ફિટનેસ એટલે શરીર અને મન ન સંપૂર્ણ સ્વસ્થ થય. ફિત રહ માટે નિયમિત કસરત કરવી યોગ કરવી. પ્રાણાયામ કરવા. અને સંતુલિત આહાર પણ લેવો જોઈએ તે છતાં પણ. જો વ્યક્તિ ફૂટી ઊંઘ ના લઈ તો તે વ્યક્તિને. ફિટ રહી શકતું નથી. હીટ વ્યક્તિ વધુ ઉજાવન રહે છે. ઝડપથી કામ કરી શકે છે અને તણાવનોો સારી રીતે સામનો પણ કરી શકે છે. આજકાલ હૃદયરો ડાયાબિટીસ થોડું. તા બ્લડ પ્રેશર જેવી અનેક બીમારીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. નિયમિત કસરત અને યોગ્ય આહાર અપનાવવાથી આવા ઘણા રોગોથી બચી શકાય છે. વિદ્યાર્થી જીવનમાં રમત ગમત નું સ્થાન ખૂબ મોટું છે. વિદ્યાર્થીઓ માટે રમત ગમત ખુબ જ જરૂરી છે. સતત અભ્યાસ થી થતો માનસિક થઠાક. રમત ગમત દૂર કરી શકે છે. રમત ગમત વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ એકાગ્રતા. અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વધારે છે. શાળાઓ અને કોલેજોમાં રમ રમટોત્સવ. સ્પર્ધાઓ અને યોગ્ય કાર્યક્રમો યોજવામાં આવે છે. જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બને છે. મોબાઈલ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટને વધતા ઉપયોગને કારણે લોકો લાંબા સમય સુધી બેઠા હો છે. પરિણામે. આંખોની સમસ્યા શારીરિક નબળાઈ જેવી અનેક મુશ્કેલીઓ વધે છે. તેથી દરેક વ્યક્તિ દરરોજ ઓછામાં ઓછા ત્રીસ થી સાહીઠ મિનિટ કસરત. અથવા રમત ગમત માટે ફાળવવો જોઈએ. લોકો અત્યારે ફિટ રહેવા માટે જીમ જાય છે. જેથી તે શરીર ની સ્વસ્થ સારું રહે. તેઓ મજબૂત બને. માનવ જવમાં સ્વાસ્થ્યની સૌથી મોટી સંપત્તિ છે. સ્વસ્થ શરીર અને સ્વસ્થ મન જેવા સ્વસ્થ મન વિના જીવનનો સાચો આનંદ માણી શકાતો નથી. આજના આધુનિક યુગમાં લોકો અભ્યાસ નોકરી વ્યવસાય અને ટેકનોલોજી ઉપયોગમાં બધા વ્યસ્ત થઈ ગયા છે. કે પોતાના સ્વાસ્થ્ય માટે પૂતો સમય પણ આપી શકતા નથી. વ્યક્તિ એ ફિટનેસ ફિટ રહેવા માટે જીમ સ્વરૂપ કરવો જોઈએ કસરત કરવી જોઈએ. દોડવો જોઈએ વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ. ફિટનેસ શરીર મન અને જીવનશૈલીનું સંતુલન છે. ખતે રહેવા માટે નિયમિત કસરત કરવી જોઈએ. યોગ કરવા જોઈએ પ્રાણાયામ કરવા જોઈએ. વગેરે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. ફિટનેસ એ માત્ર દેખાવા માટે નથી પરંતુ લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જરૂરી છે. નિયમિત કસરત થી હૃદાય મજબૂત બને છે. વજન નિયંત્રણ રહે છે અને તણાવ પણ ઘટે છે. શું મિત્ર તમે પણ કઈ એવી પ્રવૃત્તિ કરો છો રમો છો જીમમાં જાઓ છો
હા મિત્ર હું પણ એવી ઘણી બધી પ્રવૃતિ કરું છું જ્યાંથી મારું મન ખૂબ જ સ્વસ્થ અને સારું રહે છે તો મિત્રો સૌ પ્રથમ હું એક સુંદર વાક્યથી શરૂઆત કરવા માંગુ છું. સ્વસ્થ શરીર શરીરમાં જ ર સ્વસ્થ મન નો વાસય છે. આ વાક્યને આપણે સમજાવે છે કે જીવનમાં સફળતા મેળવા માટે માત્ર ભણતર પૂરતું નથી પરંતુ સારું સ્વાસ્થ્ય પણ એટલું જ જરૂરી છે. સારું સ્વાસ્થ્ય જળવવાનું સૌથી સરળ અને અસરકારક માર્ગ છે. રમત ગમત અને નિયમિત ફિટનેસ તો મિત્રો, આજના આધુનિક યુગમાં ટેકનોલોજી આપણા જીવનનો, અભિન્ન ભાગ બની ગયો છે. મોબાઈલ ટીવી કમ્પ્યુટર સોશલ મીડિયા વધતા જ, ત ઉપયોગને કારણે, લોકોની શારીરિક પ્રવૃતિ ઓછી થઈ ગઈ છે. ભાવક ઉમેદન માર ને બદલે, મોબાઈલ માં ગેમો રમતા હોય છે. પરિણામે સ્તો ડયાબિટીસ બ્લડ પ્રેશર અને અનેક, બીમારીઓ વધી વધી જાય છે આ પરિસ્થિતિઓમાં, રમતગમત નું મહત્વ પહેલા કરતા વધી ગયું છે. રમત ગમત એટલે માત્ર મનોરંજન જ નહી પરંતુ શરીર મન અને વ્યક્તિ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસનું શ્રેષ્ઠ સાધન છે.
ક્રિકેટ ફુટબોલ કબડ્ડી વોલીબોલ ખોખો બેડમિંન્ટન, હોકીવગેરે જેવી રમતો, આપણને તંદુરસ્ત રાખે છે અને, જીવનમાં શિસ્ત લાવે છે. હવે આપણે ફિટનેસ વિશે વાત કરીએ. ફિટનેસ નો અર્થ માત્ર સિકપેક બનાવો કે, શરીર દેખાવામાં સારુંવું હોવું નથી સાચી, ફીટનેસ અને શરીર તંદુરસ્ત થવું. મન શાંત થવું અને દરેક કાર્ય ઉત્સાહપૂર્વક કરવાની શક્તિ હોવી નિયમિત કસરત રોગ. પ્રાણાયામ દોડવું વગેરે વગેરે પ્રવૃત્તિઓ. આપણને સ્વસ્થ રાખે છે તો તમે થોડું હજુ કશો
હા મિત્ર તમારા કહ્યા પ્રમાણે ફિટનેસ એટલે સિસ્પેક મજબૂત દેખાવું એવું નથી. કોઈ વ્યક્તિ નબળો હોય પણ તે મનથી પણ સ્વસ્થ હોઈ શકે છે. ઘણા બધા વ્યક્તિઓ રમત ગમત શરીરના દરેક અંગ માટે સક્રિય બને છે. રમત રમવાથી હૃદય પણ મજબૂત બને છે ઘણા વ્યક્તિ તે રમત રમતા હોય છે જેમાં તેમને આનંદ પણ મળે છે. અને તેમના શરીરની મજબૂતતાઈ પણ જળવાઈ રહે છે. રમત રમવાથી ફેફસા સારી રીતે કાર્ય કરે છે સ્નાયુઓ અને હાડકા મજબૂત બને છે. તથા શરીર ની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. શરીર માં ચરબીનું પ્રમાણ પણ નિયંત્રિત રહે છે. જે લોકો નિયમિત રમત રમે છે. તેઓ સામાન્ય રીતે વધુ તંદુરસ્ત ચપળ અને ઉર્જાવન રહે છે. રમત ગમત માત્ર શરીરને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે. રમત દરમિયાન વ્યક્તિ ન તણાવ દૂર થાય છે. અને મનમાં આનંદની લાગણી ઉત્પન્ન થાય છે. નિયમિત કસરત કરવાથી એકાગ્રતા યાદશક્તિ અને વિચાર શક્તિમાં વધારો થાય છે. રમત ગમત વ્યક્તિને જીત અને હાર બંનેને સ્વીકારવાની ભાવના પણ શીખે છે. જીવનમાં આવતી મુશ્કેલીઓનો હિંમતપૂર્વક સામનો કરવાની શક્તિ પણ રમત દ્વારા જ મળે છે. રમત ગમત પ્રગતિમાં અનેક સારા ગુણોનો વિકાસ કરે છે. સમય પાલન નયમિતતા મેહેનત શ નેતૃત્વ ટીમ ભાવના વગરે અનેક પ્રકારના ગુણો માનવમાં વિકસાવે છે. એક સારો ખેલાડી ક્યારેય અહંકાર રાખતો નથી તે જીતે ત્યારે વિનમ્ર રહે છે અને હારે ત્યારે પોતાની બોલવા માટેથી શીખે છે. આ ગુણો જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મેળવવાવામાં મુરૂપ બન છે. આધુનિક જેલમાં લોકોનું જીવન બેઠાડું થઈ ગયું છે. મોબાઈલ કોમ્પ્યુટર અને સોશિયલ મીડિયા ન ખુબ મોટા પ્રમાણમાં લોકો ઉપયોગ કરે છે. જેથી રમત રમવાનું પ્રમાણ પણ ઓછું થતું જાય છે. અને લોકોનો ખોરાક જે જંક ફૂડ જે તેવુ ખુબ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છીએ. જેથી તેમને સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. તે વ્યક્તિએ ઓછો કરવો જોઈએ આજના સમયમાં રમત ગમત માત્ર શોખ નથી. પરંતુ એક ઉત્તમ કારકિર્દી પણ છે ઘણા ખેલાડીઓ કોચ ફિટનેસ ટ્રેનર રમત ગમત શિક્ષક ફિઝિયોથેરાપી વગેરે